હલો!
હલો!
અવાજ આવે છે?
બઉ ધીમો આવે છે.
હલો!
હા, બરાબર હવે.
આવે છે હવે?
હા, હા.
કેમ છો મજામા?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
બરાબર.
તો ગયા વખતે આપણે જીવનના મૂલ્યો વિશે ઘણી સારી ચર્ચા કરી હતી. આજે મને એવું થયું કે આપણે જીવનમાં સાચી સફળતા માટે માત્ર પૈસા, મોટી નોકરી કે પ્રસિદ્ધિ મેળવવા નથી પરંતુ એક સારા મુલ્યો સાથે જીવન જીવવામાં છે. કેમ કે જો જીવનના મૂલ્યો માણસને અંદરથી જ મજબૂત બનાવે છે. તો અને દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવામાં પણ મદદ કરે છે.
હા, એકદમ સાચી વાત કઈ. અને આપણેે છે ને જીવનમાં સત્ય, અ પ્રામાણિકતા, દયા, કરુણા, સહનશીલતા, મહેનત, સમય પાલન અને જવાબદારી જેવા મૂલ્યો ખૂબ જ જરૂરી છે. આ મૂલ્યો આપણને છે ને માત્ર સારા માણસ જ નહીં પરંતુ સારા નાગરિક પણ બનાવે છે. આવા મૂલ્યોને કારણે જ સમાજમાં છે ને વિશ્વાસ અને શાંતિ ઘણી એવી જળવાઈ રહે તી હોય છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કરી કે આમ તો મને એવું લાગે છે કે વિશ્વાસ પણ જીવનનું એક મો ટુ ખૂબ મૂલ્ય છે કેમ કે જો આપણે એક વાર કોઈનો વિશ્વાસ તોડી દઈએ તો તો તેને ફરીથી મેળવવો ખુબ મુશ્કેલ બને છે. તેથી હંમેશા આપણે સાચું બોલવું જોઈએ. આપેલું વચન પાળવું જોઈએ. ક્યારેય અનાદાન ન કરવો જોઈએ કોઈનો અને ઈમાનદારીથી વર્તવું જોઈએ.
હા સાચી વાત છે અને મને તો એમ લાગે છે કે જીવનના મૂલ્યોની શરૂઆત છે ને આપણે પરિવારથી કરવી જોઈએ. માતા-પિતા બાળકોનું સત બાળકોને સત્ય બોલાવું જોઈએ, વડીલોનું સન્માન કરવું જોઈએ, બીજાની મદદ કરવી અને પ્રેમથી રહેવું પણ આપણને છે ને આપણો પરિવાર જ શીખવતું હોય છે. બાળક જે વાતાવરણમાં મોટું થશે ને નાનું બાળક હશે એ જે એના ઘરના પરિવારના લોકો જે રીતે વર્તન કરશે એ રીતે જ એ બાળક શીખવાનું છે, એટલે માતા પિતા એ પણ સમજવું જોઈએ કે બાળક આગળ એવી રીતે વાતચીત ના કરે કે જેથી બાળકનામાં ખરાબ લક્ષણો પેદા થાય એટલે એના કારણે છેને જીવનમાં બાળકના બાળકના જીવનમાં છે ને એવા જ મૂલ્યો વિકસતા હોય છે.
હા એ તો તમે સાચી વાત કરી. અને આપણે જો શાળા પણ જીવનના એક મૂલ્યો શીખવામાં મહ ત્વની ભૂમિકા ભજવે છે કેમ કે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્ત -કનું જ્ઞાન નથી આપતા, પરંતુ તે શિસ્ત શીખવાડે છે. જવાબદારી કેવી રીતે નિભાવવી એ એ શીખવાડે છે, સમયનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે તે શીખવાડે છે. ટીમમાં કામ કરવાની ભાવના પણ વિકસાવે છે. આ મૂલ્યો આખા જીવનમાં ઉપયોગી બને છે. અને આપણે એ મૂલ્યો જરૂરથી શીખવા જોઈએ. જેનાથી આપણને આગળ આ શું કરવું તેનો ખ્યાલ આવે
હા સાચી વાત છે. અને મારા માટે તો શું કેવાય આમ કહું તો સત્ય છે ને સૌથી મોટું જીવનનું મૂલ્ય છે આપણે સાચું બોલવું જોઈએ હંમેશા ઘણી વખત છે ને સત્ય બોલવું અમુક લોકોને એમ મુશ્કેલ લાગ તુ હોય છે પરંતુ અંતે છે ને આપણે ગમે તેટલા જૂઠા જૂઠું બોલીશું ને પણ છેલ્લે તો શું જે આપણે સાચું બોલીશું ને એનો જ વિજય થવાનો છે. એટલે સત્ય બોલનાર વ્યક્તિઓ પર લોકો વિશ્વાસ કરતા હોય છે એમ અને સમાજ છે ને તેને ઘણું એવું માન પણ આપતા હોય છે.
હા સાચી વાત છે મને પણ એવું જ લાગે છે. કે આપણે હંમેશા સત્ય જ બોલવું જોઈએ કેમ કે હંમેશા આપણે કહીએ છીએ ને કે સત તેની જ જીત થાય છે કે એટલે આપણે હા એટલે આપણે સત્ય બોલવું જરૂરી છે. કે દયા અને કરુણા વગર જીવન અધૂરું છે. જો આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખીએ અને બીજાના દુઃખને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમાજ વધુ માનવતાભર્યો બની શકે છે.
હા એકદમ સાચી વાત કઈ તમે અને છે ને બીજું એ કે સહનશીલ તા પણ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિના વિચારો અલગ હોઈ શકે છે. જો આપણે બીજાના વિચારોનો આદર કરીએ અને ધીરજથી તેમની વાત સાંભળીએ તો મતભેદ હોવા છ તા સંબંધો સારા રહી શકે છે.
હા સાચી વાત છે. આજકાલ ઘણા લોકો સફળતા માટે પણ ઉતાવળ કરતા હોય છે. કે આજે અમે મહેનત કરી લીધી છે તો અમને કાલે જ સ ફળતા મળી રહે એ તો જરૂરી નથી પરંતુ મને લાગે છે કે મહેનત અને ધીરજ જીવનના એવા મૂલ્યો છે જે લાંબા ગાળે સાચી સફળતા અપાવે છે. મહેનત વગર કોઈપણ સિદ્ધિ મેળવવી ખૂબ મુશ્કેલ બની જાય છે.
હા એકદમ સાચી વાત કઈ તમે. અને સમયનું મૂલ્ય પણ ખુબ મોટું છે. જે વ્યક્તિ સમયનું આયોજન કરે છે. અને સમયસર પોતાના કામ પૂર્ણ કરે છે, તે જીવનમાં વધુ સફળ બને છે, સમય એક વાર પસાર થઈ જાય છે પછી પાછો ક્યારેય આવતો નથી.
હા એટલે જ તો બધા કે છે કે આપણે સમયસર પોતાનું કામ કરી લેવું જોઈએ. પછી ક્યારે એ સમય વીતી જશે ખબર નહી પડે. એટલે જ મને હા એટલે જ મને લાગે છે કે જવાબદારીની ભાવના પણ જીવનનું મહત્વનું મૂલ્ય છે કેમ કે પરિવાર સમાજ અને દેશ પ્રત્યે પોતાની ફરજ સમજવી અને તેને નિ ષ્ઠાતી નિભાવવી જોઈએ. જવાબદાર વ્યક્તિ પણ દરેકને વિશ્વાસ હોય છે.
હા અને બીજું એ કે નમ્રતા પણ એટલી જ જરૂરી હોય છે. વ્યક્તિ ગમે તેટલી સફળ બનતું અને પરંતુ તેને ક્યારેય અહંકાર ન કરવુ જોઈ કે ઘણા લોકો એવા હોય છે ખબર કે જે એમના જીવનમાં સફળતા મેળવી લેય ને પછી એ લોકોને અહંકાર આવી જાય હા મારી જોડે જ આ આ છે મારી જોડે આવું થઈ આમ થઈ ગયું એવો અહંકાર ન રાખવો જોઈએ. પરંતુ છે ને નમ્રતા વ્યક્તિને વધુ મહંત બનાવે છે. અને લોકો દિલમાં સ્થાન પણ અપાવતી છે.
હા સાચી વાત છે. જો આપણે આ મૂલ્યોને રોજિંદા જીવનમાં અપનાવીએ. તો આપણું જીવન પણ વધુ સુખી અને અર્થપૂર્ણ બની શકે છે. એટલે આ તો કરવું જ જોઈએ, અ મૂલ્યો તો સાચા આપણા વ્યક્તિત્વનો સાચો આધર છે.
હા સાચી વાત છે. અને બીજું એ કે જીવનમાં છે ને એવી ઘણી પરિસ્થિતિઓ આવતી હોય છે. જયારે આપણે છે ને સાચું અને ખોટું આ બંન્ને વચ્ચે આપડે જોવું પડે કે આપણે સાચું બોલીએ કે ખોટું બોલીએ, જો આપણે આપણા જીવનમાં સારા મૂલ્યો હશે તો આપણે હંમેશા સાચા માર્ગની જ પસંદગી કરીશું. જીવનના મૂલ્યો આપણું ચારિત્ર્ય ઘડે છે. અને આપણને જવાબદાર વ્યક્તિ પણ બનાવતા હોય છે.
હા મને પણ એવું જ લાગે છે કે વિશ્વાસ પણ જીવનનું એક ખૂબ મોટું મૂલ્ય છે. જો આપણે એક વાર કોઈનો વિશ્વાસ તોડી દઈએ. તો તેને ફરીથી મેળવવો ખુબ મુશ્કેલ બની જાય છે. તેથી હંમેશા આપડે સાચું બોલવું જોઈએ આપેલું વચન પાડવું જોઈએ અને ઈમાનદારીથી વર્તવું જ જોઈએ.
એકદમ સાચી વાત કહી અને હું તો એવું જ માનું છું. કે સંબંધોનું મૂળ પણ વિશ્વાસ જ છે પરિવાર, મિત્રો, શિક્ષકો અને સહ કર્મચારીઓ સાથેના સારા સંબંધો વિશ્વાસ પર જ ટકેલા હોય છે. વિશ્વાસ હોય તો દરેક મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકાય છે.
સાચી વાત છે મને પણ કૃત જ્ઞાન નું પણ ખૂબ મહત્વ લાગે છે. કે આપણા માતા પિતા છે શિક્ષકો મિત્રો. અને સમાજ આપણા માટે જે કરે છે. તેના માટે આપણે હંમેશા આભારી રહેવું જોઈએ. આભાર કહેવાની નાની ટેવ પણ આપણા સારા વ્યક્તિને દર્શાવે છે. અહંકાર ના રાખવું જોઈએ.
કં તમે. અને આમ જોવા જઈએ ને તો માફ કરવાની ભાવના. પણ જીવન એક મહત્વનું જ મૂલ્ય છે. દરેક વ્યક્તિ થી ભૂલ થાય છે જો આપણે મનમાં. ગુસ્સો અને વેર રાખીએ તો આપણું મન. અશાંત રહેતું હોય છે માફ કરવાથી મનને પણ ઘણી એવી શાંતિ મળતી. હોય છે અને સંબંધો પણ ખૂબ મજબૂત બનતા હોય છે.
હા મને પણ એવું લાગે છે કે આપણે આત્મવિશ્વાસ. વગર કોઈ વ્યક્તિ પોતાના સપના પૂરી કરી શકતી નથી. પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો અને મુશ્કેલ સમયમાં પણ હિંમત. ના હારવી જોઈએ કેમ કે આત્મવિશ્વાસ. વિશ્વાસ વ્યક્તિને આગળ વધવાની એક શક્તિ આપણે આપે છે.
હા સાચી વાત છે અને બીજું એ કે આત્મવિશ્વાસ સાથે છે ને આપણે ન. નમ્રતા પણ હોવી જોયે આગળ. કીધું એમ કે જો સફળતા મળ્યા પછી આપડે અહંકાર આવી જાય તો માણસ પોતાના મૂલ્યો ભૂલી જતો હોય છે તેથી ગમે તેટલી તે પ્રાપ્ત થાય છતાં નમ્ર જ રહેવું જોઈએ.
હા સાચી વાત છે એટલે જ તો આજના સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ ખુબ જ વધી ગયો છે. નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી પણ સોશિયલ મીડિયા વધારે યુઝ થતું છે એટલે મને લાગે છે કે ત્યાં પણ જીવનના મૂલ્યોનું પાલન કરવું જોઈએ. કોઈ વિશે ખોટી માહિતી ના ફેલાવી જોઈએ. અપનામજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જવાબદારી પૂર્વક સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરવો જોઈએ.
હા એકદમ સાચી વાત કરી. અને વિદ્યાર્થીઓ માટે પણ જીવનના મૂલ્યો ખૂબ જ મહત્વના છે. પરીક્ષામાં નકલ ન કરવી શિક્ષકોનું સન્માન કરવું સમયસર અભ્યાસ કરવો. અને મિત્રોને સહકાર આપો આ બધું જ સારા મૂલ્યોનું ઉદાહરણો છે.
હા આપડે તો હવે સારા મૂલ્યો વિશે જીવનના મૂલ્યો વિશે ગમે તેટલી વાત કરીશું એ તો હવે થોડી ઓછી જ પડવાની છે.
હા એકદમ સાચી વાત કય તમે અને ફરી ક્યારેક આપણેે ભેગા થઈશું ત્યારે વાત કરીશું આના વિશે આગળ
હા ચાલો બાય.